હલો.
તમે શું કરી રહ્યા છો મિત્ર?
કશો ના મિત્રો આજે બેઠા છું તમે બોલો મિત્રો કેવું છે તમને?
બસ મજા.
મિત્ર આપડે સારા જીવનમાં કેવો અનુભવ કર્યો તો તમને ખબર છે મિત્ર?
હા મિત્ર આપડે જયારે નાના હતા ત્યારે શાળા માં જતા હતા. કેટલાક મિત્રો સાથે મસ્તી ઘરી કરીને જતા હતા. કેટલીક રમોતો રમીને જતા હતા. એવું ઘણું બધું આપડે બાળપણમાં શાળામાં જતા હતા ત્યારે કરતા હતા. તો મિત્રો જ્યારે આપણે બાળપણમાં હતા બાળપણમાં શાળામાં જતા હતા ત્યારે આપડે ઘણું બધું એવું શાળામાં શખ શીખડવામાં આવતું હતું કે આપણે શાળામાં કેવી રીતે સ્વચ્છતા રાખવી જોઈએ શું શું કરવું જોઈએ. મોટા સાથે કેવી રીતે વાત કરવા જોઈએ એવું આપડે ઘણું બધું શીખાડવામાં આવતું હતું. તો મિત્ર તમે પણ થોડું માહિતી આપશો કે આના વિશે
હા મિત્ર શાળા જીવન બહુ સારું હોય છે. મારો જીવનને શ્રેષ્ઠ શ્રેષ્ઠ અનુભવ છે. સાારણ જીવન કશો ભી કઈ મિત્ર શાળામાં જે દિવસ આપણે કેળ્યા મસ્તીઓ શિક્ષણ તે કે તેની વાત જ અલગ છે. આપડા રલેશન કરવાખ શિક્ષકો આપતા ત્યારે આપણે ના કરતા તો શિક્ષકો આપને વળતા તે્યાં પણ કશી અલગ જ મજા હતી મિત્રો સાથે છેલ્લી બેન્ચસ પર બેસીને ગપ્પા મારવા શિક્ષકો બોલેતા આપણે ગપા મારતા પછડ બે બેને. મિત્ર તને યાદ છે આપડે છેલ્લી બિન્જીસ પર કેવા ગપ્પા મારતા હતા.
હા યાદ છે મિત્ર આપડે છેલ્લી બેંચ ઉપર બેસીને ઘણી બધી જે શિક્ષકો હતા એ લોકોને મજાક મસ્કરી કરતા હતા. કે ગમે તેવી નોટબુકમાં ચિત્ર પાડતા હતા ગમે તેવી આપણી નોટબુકમાં રમતો રમતા હતા એવી ઘણી બધી શાળાઓમાં આપણે મસ્તી કરતા હતા. અને યાદ છે મિત્ર. અ આપડે જયારે શામાં હતા ત્યારે આપડ કેટલીક એવી રમતો રમાડવામાં આવતી જેમાં આપડણે ભાગ લેતા હતા.
અરે મિત્રો રેવા દે નહી એની વાત શું મજા આવતી હતી દિવસોમાં આપડે પીટી સર આપણને મેદાન પર લઈ જતા ફૂટબોલ રમાડતા હતા. આપણને વોલીબોલ રમાડતા હતા. મિત્રો તને યાદ છે વોલીબોલ રમતા ત મોડા પર વાઘેને ત લોહી નીળતો હતો એ દિવસ જ કેવા લગ્યો હતો મિત. આપડે વોલીબોલ રમતા હતા મિત્ર. હજુ આપડે ક્રિકેટ રમતા હતા એવી અલગ અલગ બહુ રમત રમતા હતા. આપડે પછી આપડા સ્પોર્ટ ડે પર ત ગોલ્ડ મેડલ બી જીતે લે નને હતો ને.
હા મિત્ર.
હ પછી આપડે આપડા મિત્ર તો પ્રવાસની વાત તો કે આપડે ક્યાં ફરવા ગયા હતા તે.
હા મિત્ર આપડે જયારે શાળામાં હતા ત્યારે આપણે ઘણી બધી જગ્યાએ આપણને પ્રવાસ લઈ ગયેલા હતા. જેમ કે આપણે ઈલોરા ની ગુફા છે. અજંતાની ગુફા છે. એવી ઘણી બધી એવી ગુફા છે. આપણે પ્રવાસ લઈ ગયેલા. ઘ ઘણી બધી જગ્યાએ એ આપણને પ્રવાસ લઇ ગયેલા જ્યાં આપણે બસ માં કેવી મોજ કરી હતી. નાઈટ કેટલી જગ્યાએ રોકાયા હતા. અને એવી ઘણી બધી જગ્યાએ આપણે બસ માં મસ્તી કરી હતી. શું તને એવી આપડે જે જે મસ્તી કરી યાદ યાદ છે ત ને?
અરે મિત્ર એની વાત જ ક અલગ હતી. આપડે અજંતા ની ઇલોરા ગુફામાં ફરવા ગયા હતા તને યાદ છે ને.? કેટલોું વરસાદ પડી રહ્યો છે તો બી આપડે ફરક ગયા હતા? પછી ત્યારબાદ શિક્ષકો આપણાને લાઈનમાં ઊભા રાખતા હતા. તે દિવસ જ કઈ અલગ હતા.? કે શિક્ષકો વળતા તો બી આપણે હસી કાઢી નાખતા હતા પરંતુ હવે બહુ જીવનમાં એકલું એકલું લાગ્યું છે સારા જીવન જ સારું હતું. મિત્રો સાથેનો સાથ હોસ્ટેલમાં મસ્તી કેન્ટીનમાં જમા જવાનું. સર લોકો સાથેથે મસ્તી કરવી સર લોકો આપણને વળતા. લેસન ના કરી તેના પરથી વર્તા એવી કઈ વાત છે અલગ હતી. પરંતુ મિત્ર હવે તો ટાઈમ બી નહી કોઈ ફ્રેન્ડ પાહે, કોઈ કામ બધા કામમાં જ હોય જેથી આપણને ટાઈમ નહી મળી રે મિત્ર તું કશું કહે છે આપડા જૂના દિવસો શાળાના દિવસો વિશે?
હા મિત્ર! આપડે જયારે શળામાં હતા. ત્યારે આપણને ખબર જ છે કે આપણે કઈ ને કઈ આપણે શાળામાં ભૂલ કરતા જ હતા જેમ કે આપણે તમે કીધું તેવું લેસન ની કરે કે પછી ગમે તેના પરથી આપણને વળતા હતા ત્યારે આપણે માતા પિતા ને પણ શિક્ષકો બોલાવતા હતા તે આપણને ખબર જ હશે.? તમે તો મને વધારે કશું યાદ નથી, તમે તમે જને આવશે જરૂર વધારે. કેસો તો સારું.
હા મિત્રો. ખબર છે મને જયારે આપણે લેશન ના કરતા હતા ત્યારે તમે આપડા વાલીઓને બોલાવતા હતા. માતા પિતા ને બોલાતા હતા અને આપણને વળતા હતા તે સાચી છે પણ એટલું શિક્ષકો ન આપણા જીવનમાં બહુ મહત્વ છે. કારણ કે શિક્ષકો ના રતે તો આપડે આજે અહિયાંયા નહી રહી જાતે. શિક્ષકોએ આપણને સારું જ્ઞાન આપ્યું જેથી, આપડે આજે અહિયાં છીએ. શિક્ષકોના લીધે આજ આપડે અહિયાં છે આજે. એટલે તો મિત્ર કહું છું કે શાળા કે જીવન એ જીવનમાં ખુબ મહત્વનું છે. મિત્ર તને યાદ છે આપડે? જ સ્કૂલ ના મેદાનમાં આપણે કઈકઈ રમત રમતા હતા તે?
હા મિત્ર. આપણે સ્કૂલના મેદાનમાં ઘણી બધી રમતો રમેલી તેમાં છે ક્રિકેટ તને ખબર છે? ક્રિકેટમાં રમતા હતા ત્યારે તને એક બોલ જોરથી વાગેલો ત્યારે તારા મોડાંમાંથી લોઈ નીકળેલું.
હા મિત્ર તે તો કઈ વાત અલગ હ બહુ દુખાવો થતો હતો દસ મિત્ર શું કહું તમને.?
હા મિત્ર તે સમયે તો સામેના સામેના ખેલાડીઓને તો વધારે જ મજા આવેલી, પણ જો તને તકલીફ થયેલી તો બહુ ખરાબ તને થયેલું. તે જોઈને, મને પણ એવું બહુ ખરાબ થયેલું કે યાર શું થયું હતું મિત્ર ને પછી તને દવાખાને લઈ ગયેલા પછી તારા તારી સારવાર કરેલી એવું ઘણું બધું કરવાનું ત્યારે તું સારું થયો હતો ખબર છે?
હા મિત્ર તે તે દિવસો જ કઈ અલગ હતા. કે મા આપડે રમતા રમતા વાગી જું તારે પણ કઈશું લાગ હતું કારણ કે રમત રમતમાં લાગતી તેમે શું જોયે. એટલે આપણે સવારે શાળામાં જતા હતા સવારના ક્લાસ પ્રાર્થના કરીએ. પ્રાર્થના કર્યા પછી આપણે ક્લાસરૂમમાં બેહતા હતા આપડા શિક્ષકો આવતા હતા. આપણાને ભણાવતા હતા ત્યારબાદ બપોરમાં જે જમ જમાં મધ્યાહન ભોજન હતું. તેની કશી વાત જ અલગ હતી બપોરે જમવા જવાનું ત્યાર બાાદથી બસ થી આવવાનું જ ઊંઘી જવાનું પછી ત્યારબાદ શાળામાં આવવાનું. ત્યારબાદ જેવ જ બેલ પડે તેવી જ એક અલગ જ ઉમંગ રતી હતી કે ચાલો હવે રજા પડી હવે તો આરામ છે એવું. ને પછી હોસ્ટેલમાં જઈને ઊંઘી જતા પરંતુ ત્યારે પછી હજી રમવા જતા પછી આરામ કરતા મિત્ર તને કશું યાદ છે તારી શાળા જીવનમાં એક એવો પ્રસંગ
હા મિત્ર. હા તમે કીધું તેવું કે શમાં ભોજનાલયમાં જતા હતા ને એવું ખાવામાં ત્યારે મિત્ર એવું બધું શાળા જીવન એટલે શાળા જીવનમાં જેટલું મત ખાવામાંતા આપતા હતા ને જેમ કે આપડે ખીચડી આપતા હતા, ખીચડી તો દ દરેક શાળામાં આપવામાં આવતી હતી. લેકિન જે ખીચડી આપવામાં આવતી એ આપડે ઘરે લઇ જતા હતા, ખબર કે મિત્ર?
હા મિત્ર ખબર છે ને. હા મિત્ર એ તો ખબર છે કે આપણે ખીચડી હતી તે ઘરે લઈને ખાતા હતા તે કશી દિવસો જ અલગ હતા. મસ્તી કરતા કરતા શાળામાંથી ઘરે જવું ત્યાર પછી શાળા અને યાદ છે ને આપડે તો ઘરે જતા પછી બેગ મૂકીને શાળા નીકળી જતા જ રમવા માટે સાથે ચોમાસા માં આવતા આપડે કેવાય ને કાદો માંથી લથપથ થઈને રમતા હતા. તને કશું યાદ છે મિત્રો આપણે નાનપણમાં કેવી કેવી મજા કરેલી શાળામાં?
હા મિત્ર યાદ છે. આપે શાળામાં ગણેશજી કેટલીક મસ્તી કરેલી કેટલાક કેટલાક આપણ મિત્ર હોય છે. જ બ જે વિદ્યાર્થી હોય તે લોકોને કેટલા આપણે તે લોકોને ચીડવતા હતા. એકબીજાને માર હતા મશકરી કરતા હતા અને એક બીજા બહ ઘણી બધી રમતો રમતા હતા. ને એવી ઘણી બધી આપણે પ્રવૃતિ કરેલી હતી.
હા મિત્ર ત તોઈ વા વાત જ અલગ હતી હતી એ કેટલાક મિત્રો ને મારેલું તું હ મસ્તી મસ્તીમાં કેટલા જ છોકરાઓ તો મારતો હતો તમાર કઈ અલગ જ પેલું હતું. મતરતાની યાદ છે આપડણે જયારે શાળામાં અનેક તહેવારો જવામાં આવતા અનેક જ તહેવાર યાદ છે એમાં કે આપડે કેવી રીતના કયા કઈ તેવારું જેય સથળામાં તને યાદ છે.
હા મિત્ર આપણે શાળામાં ઘણી બધી પ્રવૃત્તિી રાખવામાં આવતી એ તહેવાર કેવા જઈએ તો આપડે શમાં ગણેશોત્સવ રાખવામાં આવતો હતો જન્માષ્ટમી રાખવામાં આવતી હતી. તેમાં આપણે ઘણી વખત એમાં આપણે ભાગ લીધો હતો. તો કેટલી બધી રમતોમાં ભાગ લીધો હતો કેટલા બધા તહેવારો ઉજવ્યા હતા તેમાં આપડે ભાગ લીધો હતો. જેમ કે આપણે અ મકરસક્રાિમાં જોવા જઈએ તો આપણે પતંગ બનાવવામાં તેમાં ભાગ લીધો હતો ઘણી બધી એવી પ્રવૃત્તિ હતી. જેમાં આપણે ભાગ લીધો હતો નંબર પણ લાવ્યો હતો. મિત્ર તને ખબર છે જય્યારે તારો નંબર આવ્યો હતો ત્યારે તને કેટલું ઘરેથી સંભળાવવામાં આવ્યું હતું તે
હા મિત્રો કે કેટલું સંભળાવતા હતા, કે તને આટું ના થાય તોને આવવું નહી થાય. પણ મિત્ર હવે શું કરે ર આવ તો એમાં મારી શું ભૂલ હતી મેંરી પોતાને પૂરોપૂરો એમા હિંમત ઠોકીઈ આપી હતી પરંતુ નંબર જ ના આવ્યો હતો. મિત્રતાની યાદ છે, આપડે એકવાર શાળામા દિવાળીનો પ્રશ્ન ગ ઉજવવામાં આવ્યો હતો અને બધા મિત્રને કીધુંું કે ફટાકડા લાવજો અને બધા મિત્રો સાથે ફોડીશું તને કશું યાદ છે, તેના વિશે
શું કેવ છે, મિત્ર
હા મિત્ર તે જે એવું કે આપણે શાળામાં બહુધા ઘણા છોકરાઓ ફટાકડા લાવ્યા હતા એ તને યાદ છે, તે આપણે ઉજવતા હતા તે
હા મિત્ર આપડે શાળામાં ચોરી ચોરી છૂપેથી આપે ફટાકડા લાવતા હતા. ને ગમે ત્યાં ફોડતા હતા ત્યારે ઘણા બધા શિક્ષકો આપણને વળતા હતા કે આ કોણ ફટાકડા લાવ્યું છે, કોણ ફોડે છે આપણને ઘણી બધી આવી વોર્નિંગ પણ આપવામાં આવતી હતી, કે શાળામાં ફટાકડા નથી લવાના તે છતાં આપણે ફટાકડા લાવીને ફોડતા હતા, અને આપણે ઘણી બધી હ પનિશમેન્ટ પણ મળતી હતી. તો પણ આપણે માનતા ન હતા, એવા તોફાની આપણે વિદ્યાર્થી હતા તે જીવન એટલે અલગ જ જીવન હતુ, ને મિત્ર
એજ મિત્ર સળા જીવન એ સારામાં સારો અનુભવ છે, ચાલ મિત્રો ફોન કરીએ પછી
હા મિત્રો થેન્કયુ